જય શ્રી કૃષ્ણ કેમ છો તમ બધા
હા બધા મજામાં કેમ છો તમે બધા મજામાં ને
હા ભાઈ બસ મજામાં તમને ખબર જ છે કે હમણાં વેકેશન પૂરું થવા જઈ રહ્યું છે. તો અમે બધા ફરવા જવાનો વિચાર કરી રહ્યા છે તો અમે હમણા વિચાર કરતા છે કે ગુજરાત નું પ્રસિદ્ધ મંદિર છે. જે આપણું શ્રીકૃષ્ણ છ જે દ્વારકા તોમેતાં જે જવા જવાનું વિચારી રહ્યા છ છેએ દ્વારકા આપણે ગુજરાતમાં આવેલું જ છે અને દ્વારકામાં કૃષ્ણ ભગવાન નું મંદિર આવેલું છે તો ત્યાં મસ્ત સમુંદર છે જે સમુદર આપણે ભોરા રંગ નો છે. એટલે તમને ખબર જ હશે કે પહેલાના જમાનામાં જે દ્વારકા હતી જે સમુદ્રમાં માં સમુદ્રમાં અંદર જતી રહી હશે તો બધાને પેલું હતું. કે ખરેખર આ વસ્તુ સાચી હશે કે ખોટી હશે પણ વૈજ્ઞાનિકો એની શોધ કરી અને એની આપણાને સમુદ્રના નીચે મળી રહી છે તો હમણાથી એનો આપણે સબમરીન દ્વારા આપણે નીચે જઈને જોઈ શકીએ છીએ દ્વારકા આપણા શ્રી કૃષ્ણનું મંદિર છે. તો ત્યાં શ્રી કૃષ્ણની એવી સારી એવી મૂર્તિ છે અને ત્યાંનું ફેમસ એવું છાસ અને દ્વારકા ના સમોસા એ ઘણા બધા ફેમસ છે તો આપણે દ્વારકા જવું જ જોઈએ અને દ્વારકા પછી તે અમે ફરવા જવાનું વિચાર છે ગિરનાર ગિરનાર કરતે ગુજરાતમાં આવેલું છે અને કિદારમાં લગભગ નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે અને ઘણા બધા પહાડી વિસ્તાર છે તો આપણે ત્યાં જવું જ જોઈએ અને ત્યાં ભગવાન નું મંદિર છે ને ત્યાં આપડે તેનું દર્શન કરવું જોઈએ ઘણા બધા શ્રદ્ધાલુ ભક્તો ત્યાં આવે છે ભગવાન ના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે અને તમે કશે ગયેલા છો એ બધી જગા પર
ઘણી બધી જગ્યા પર ગયા છે જેમ કે સોમનાથ સોમનાથ ભગવાન શિવ ના બાર જ્યોતિિંગ ના પ્રથમ માનવામાં આવે છે આ મંદિર અનેક વખતે તૂટ્યું છે ફરીથી ભવ્ય રીતે બાંધવામાં આવ્યું તે ભારતની અખંડ શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિક છે એટલે અમે સોમનાથ ગયા હતા ત્યાં ત્યાંના દરિયા પણ બહ ખુબ ચોખ્ખા અને સ્વચ્છ હતો. જેના લીધે અમને ખૂબ જરૂરી છે કે ત્યાંનું દર્શન કરવા અમને લાઈનમાં ખૂબ ઉભી રવા પડ અમે રાતના દર્શન કર્યા હતા અને જેના લીધે અમને પેલા કીધું ત લાઈનમાં ઉભું રેવું સારી રીતના દર્શન પર કર્યા હતા અહી રાણીની વાવ આ વાવ તેની અ શુદ્ધ કોતરણી અને સુંદર સ્થાપના માટે વિશ્વ પ્રસિદ્ધ છે તેને યુને યુ યુ યુ પેલો વિશ્વ પ્રસિદ્ધ પેલું માં જોઈન્ટ થયેલું છે અ પાહિ ચા સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીને સ્વતંત્ર સ્વતંત્ર આંદોલનને નવી દિશા આપી હતી અને અહીં ગાંધીજી જીવ સાથે જોડાયા અને ઘણી યાદો માં સાવચેલી છે
હા ભાઈ સાચી વાત અને તમને ખબર હશે કે ગુજરાતમાં તો ફરવા લાયક ઘણા બધા સ્થળ છે તેમાં પણ હવે સાપુતારા હમણાં તમને ખબર છે કે ચોમાસાની સિઝન આવી રહી છે તો સાપુતારા વિલ્સન હિલ આ બે પ્રસિદ્ધ જગ્યા છે જ્યાં ગુજરાતના લોકો લોકો ગાઈને ખુબ આનંદ માણે છે અને ગુજરાત ના બહાર ના વ્યક્તિઓ પણ આવે છે બહુ બધા અને સાપુતારા હિલ સ્ટેશન છે ત્યાં કેટલી મજા આવે છે કે ત્યાં પહાડી વિસ્તાર છે ત્યાં હલકો હલકો વરસાદ હોય છે અને ઘણા બધા ધોધ હોય છે કે જેમાં લોકો નાઈ છે અને આનંદ મળ્યો છે ત્યાં મેગી બહ ઘણી પ્રસિદ્ધ છે અને સાપુતારાની ચોકલેટ જે લોકો ઘણી ખાવાની પસંદ કરે છે હું તો જાઉં તો ચોકલેટ લઈ આવું લઇ જાઉ અને મારા સબંધી સગા સંબંધી માટે પણ લઈ જાવ સાપુતારા વસ્તુ એવું છે કે ત્યાં કુદરતી વાતાવરણ હોય છે ત્યાં ઇન્ટરનેટ ઓછું પકડે છે જેથી કરીને લોકો એકબીજા સાથે ઘણી બધી વાતો કરે છે. અને ત્યાંનો આનંદ મેળવે છે અને ત્યાંનું સનસેટ અને સનરાઈઝ જોવ તો કઈ અલગ જ મજા આવે છે. અને સાપુતારા બાદ તમને ખબર છે કે ત્યાં નજીકમાં આવેલ છે વલસાડ અને વલસાડ નો ટિઠ્ઠલ દરિયો તે ઘણો ફેમસ છે ત્યાં સાંઈ બાબાનું મંદિર આવી રહ્યું છે અને સ્વામિનારાયણનું પણ મંદિર છે, ટિઠલ પણ ઘણા બધા લોકો આવે છે જાત જાતની દુર દુરથી સુરતના ઘણા શિતલ આવવાનું પસંદ કરે છે. અને લલની નજીકત છે, પાણીના ડુંગર તે પાણીના ડુંગર પણ કેટલા ગણ વર્ષ જુનો છે, અહિયા શિવજી શિવાજી, અહિયાં થી ઘોડો કુદાવ્યો હતો જે આપણે ઇતિહાસ નોંધાયું છે અને પાજરા ડુંગર પર ઉપર માતાજીનું મંદિર છે. અને ત્યાં લોકોણા કેટલાક શ્રદ્ધાળુઓ જાય છે કેટલાક દૂર દૂર થી પાંદરા ડુંગર પર આવે છે આ ડુંગર ડુંગર ખુબ ફેમસ છે અને લોકો નવરાત્રિ પર નવરાત્રી હોય ત્યાં ગરબા રમે છે અને મજાને આનંદ મેળવે છે, શું તમને કોઈ બીજા ગુજરાતના ઐતિહાસિક સ્થળ વિશે માહિતી છે.
હે હ ઘણી બધી સ્થળો ગુજરાત તમે કીધું તેમ પાનેરા, નો વલસાડ, હા તે ખુબ ખૂબ જ આનંદિત અને પ્રફુલ્લિત લાગે છે જેના લીધે ત્યાં ફરવા હરવાનું તમે કીધુંમ પેલો પા પાવાગઢ થી માંડીને ગુજરાતમાં ઘણા બધા સ્થળ આવેલા છે. હિલ સ્ટેશન ઘણા આવેલા શે, વિસા હિલથી માંડીને અને અન્ય ઘણા બધા સ્થળો આવેલા છે, ગુજરાતના અનેક ભવ્ય મંદિરો કિલ્લાઓ, વાવો, મહેલો આવેલા છે. પાટણ રાણી કિ વાવ, મોઢેરાનું સૂર્યમણિ, જૂનાગરનો ઉપરકોટ કિલ્લો સોમનાથ મંદિર, અ પછી બાર ઘણા બધા એવા મંદિરાઓથી ઇતિહાસમાં અમૂલ્ય ધરોહર ધરાવે છે, આ ઇતિહાસ સ્થળો દ્વારા આપણે આપણા પૂર્વજોની કલા વિજ્ઞાન અને સાત્યતા અને જીવનશૈલી વિશે જાણીએ છી આ સ્થળો દેશ, વિદેશના પ્રવાસીઓ આકર્ષે છે, જેના કારણે રાજ્યના પ્રવાસ અને અર્થતંત્રનો ફાયદો થાય છે પરંતુ આજે કેટલાક એ સ્થળો પ્રદુષણ, બેદરકારી અને સમયના કારણે નુકસાન પામી રહી યા છે. તેથી આ વારસાના જતન કરવું આપણા આપણી ફરજ છે. અને આપણે સાફ સફાઈ રાખવી જોઈએ. જેના કારણે આપણા તે સ્થળો બગડે નહીં અને તેના અ ખૂબ જ સારા રહે છે અને અ જેમ કે દ્વારકા દ્વારકા નગરી ખુબ જ પ્રખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણની ત્યાં ત્યાં તેઓ છેલ્લા રહ્યા હતા એટલે દ્વારકા નગરી ખુબ જ પ્રખ્યાત છે ત્યાંનો પેલો બ્રિજ પણ ખૂબ જ સારો છે અને તે હરવા ફરવાની જગ્યા ખુબ જ સારી છે. દ્વારકામાં દ્વારકા ડૂબી ગયેલી હતી પણ ત્યાં એક મંદિર છે અને તે ખુબ જ સારું છે‌‌. અને આપણે પેલું અ બ
રાણીની વાવ પણ ખુબ જ સારી છે અને તે જોવાલાયક છે તેને કોતરણી કામ અને તે ખુબ જ પ્રખ્યાત છે.
હા ભાઈ સાચી વાત અને તમને ખબર જ છે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતીય સ્વતંત્ર ચળવળના નેતા શ્રી વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં ભારતમાં બનાવેલો એક સ્મારક છે, જે સરદાર સરોવર બંધની સામે ત્રણ પોઈન્ટ બે કિલોમીટર દૂર નદીમાં આવેલું સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે આ સ્મારક નો વિસ્તાર લગભગ વીસ હજાર ચોરસ મીટર છે અને તે બાર ચોરસ કિલોમીટર વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. તેમાં હવાની ઋતુ મીટરની ઉંચી ઉંચાઈ જેમાં એકસો સત્તાન મીટર પ્રતિમાની અને પેડસ્ટલની પચ્ચીસ મીટર ઊંચાઈ સામેલ છે. ત્યાં ઘણા બધા સ્કૂલ ના અને કોલેજો ના સ્ટુડન્ટો આવે છે ત્યાં તે લોકોને પિકનિક પર લઈ જવામાં આવે છે અને તેની બધી માહિતી આપવામાં આવે છે તમને ખબર જ છે કે આ મૂર્તિ ના ડિઝાઇનર રામવીર સુતાર છે. અને આ સ્ટીલની બનેલી છે. તેમાં ઘણા બધા તત્વોનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ આમાં લગભગ વિઝિટર અઠ્ઠાવિસ લાખ જેવા લોકો બે હજાર અઢાર ઓગણીસ માં ફરી આવ્યા હતા અને તેને બાંધકામ ની શરૂઆત ચાલુ કરવામાં આવી હતી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર તેર માં અને તે કમ્પ્લીટ થયું ત્રીસ ઓક્ટોમ્બર બે હાજર અઠાર માં અને એના ઓપનિંગ કરવામાં આવ્યું એકત્રીસ ઓક્ટોમ્બર બે હાજર અઢાર માં તો તમારે પણ ત્યાં જઈને મુલાકાત લેવી જ જોઈએ. કારણ કે ત્યાં ના લોકો પણ બધા ઘણા સારા એવા છે અને ત્યાંના તે મૂર્તિ એટલી મોટી છે કે આપણેે તો એના અે કઈ કામ જ ના આવીએ અને તેના લોકો પણ આપણાને કલન સા આપે છે કે હા ભાઈ આ ્યાં ન મૂર્તિ બનાવવામાં આવેલી છે આટલો ટાઈમ લાગેલો હતો અને આ બધું તો ત્યાં જઈને તો આપણે બધું પેલું કરવા જ જોઈએ બાકી તમારું શું તમે બીજું કઈ કઈ જગ્યા પર ફરવાતા
અમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા તેની તેનો ઇતિહાસ એકત્રીસ ઓક્ટોમ્બર બે હાજર અઢાર ના રોજ કરવામાં આવ્યું હતું આ લાખો લાખો પ્ર પ્રવાસી અહી મૂકા મુલાકાત લેવા આવે છે અહી મ્યુઝિયમ પ્રદશન ગેટ
અને વસ્તુઓ હતી આ સ્મારક માત્ર એક પ્રતિક નથી પરંતુ રાષ્ટ્રીય એકતા અખંડીતા અને દેશ પ્રેમની પ્રેમની અ સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને નેતૃત્વ દેશ ની પ્રેરણા છે અને અમે ઘણી બધી જગ્યા પર ફરવા ગયા જેમ કે સાપુતારા હિલ સ્ટેશન હમણાં ખુબ જ પ્રખ્યાત છે કેમ કે ચોમાસો આવી રહ્યો છે. છે અને આહવા ડાંગથી આહવા ડાંગમાં પણ ખૂબ સુંદર છે અને ત્યાંનો પબ્લિક ખૂબ જ વધી ગયો છે એટલે ત્યાંના ત્યાંના લોકોને રોજ ગારી પણ મલે અને દેશનો દેશનું નાણાંનું પ્રમાણ પણ વધુ બને છે અને જેથી તેથી હરવા ફરવાથી મન પણ શાંત રહે અને તે ખુબ જ આનંદી બને પછી ગીર ના જંગલોમાં પણ વાઘ સિંહ અને દીપડાને એવું ખૂબ જોવા મળે છે અને તે ખૂબ સારું છે કે ભારત એ ભારતમાં ખૂબ જ હરવા ફરવાની જગ્યા છે આ ગુજરાતમાં તો અનેક જાતના ફરવા હરવાના સ્થળ છે અને જેના લીધે ગુજરાત તે ખુબ જ પ્રખ્યાત છે ગુજરાત નું ગરવ એ ખુબ સુંદર છે આપણે સોય જંગલ અને વન્ય જીવન રક્ષણ જોઈએ અને પ્રકૃતિ પ્રેમી સાથે કરવું જોઈએ એટલે જંગલમાં રહેતા શિવિવ પ્રાણીઓને પણ બચાવું જોઈએ એટલે ત્યાંની પણ જળવાઈ રહે ચાલો આપણે એજ રીતે આગળ પણ એજ વાત
હા ભાઈ સારો તો મળી જ